નમસ્કાર હા હ નમસ્કાર કેમ છ છો
ષ્ તમેપ
હું પણ મજામાં આજે આપડે પરિવાર વિશે વાત કરીએ
હા બઉુ સરસ વિષય છે આજનું તો આપે પરિવાર વગર જીવન અધુરું જ લાગે છે
બિલકુલ સાચી વાત કહી તમારા માટે પરિવારનોો અર્થ શું છે
પણ મારા માટે પરિવાર પ્રેમ સંભળ અને સહકાર નો સંગમ
હ ખુબ જ સરસ બહુ સુંદર રીતે કહ્યું મને લાગે છે કે પરિવાર આપડી પહેલી ચડા છે
હા ચોક્કસ બિલકુલ સાડા સૌથી પહેલા સંસ્કાર અને પરિવાર સાથે શીખવે છે
આજના સમયમાં તો લોકો ઘણા વ્યસ્ત થઈ ગયા છે શું આ પારિવારિક સંબંધો પર અસર કરે છે
હમ
હેલો
હા લોકો પાસે સમય થોડો ઓછો છે અને થોડીક અસર તો પડે જ ને
હા બિલકુલ સાચી પરંતુ જો રોજ થોડો સમય પણ સાથે પસાર કરી તો સંબંધ મજબૂત થશે.
સાથે જમવું તો વાત કરવી અને હજુ પણ જરૂરી બની જાય છે સાથે બેસી.
હમ્મ હમ્મ, તમને શું લાગે છે સંયુક્ત પરિવાર સારો કે નાનો પરિવાર?
તો સારો જ અને બને પોતાના ફાયદા છે, સંયક્ત કરયર વધારે સહકાર મળે છે.
હા બિલકુલ સાચી વાત અને નાના પરિવારમાં નિર્ણય લેવામાં સરળતા હોય છે.
સાચી વાત છે. પરંતુ પ્રેમ હોય તો કોઈ પણ પરિવાર સુંદર બની શકે છે.
બાળકોના વિકાસમાં પરિવાર કેટલો મહત્વપૂર્ણ છે?
બહુ જ મહત્વપૂર્ણ છે. તેમની આદત, વિચાર અને વર્તન પરિવારથી ઘડાવે છે.
હમ્મ, મને લાગે છે કે દાદા દાદી અને નાના નાની ની વાતો પણ બાળકો મને ઘણું શીખવી છે.
તેમના જીવન ના અનુભવો બહુ જ ઉપયોગી તેમના અનુભવ એટલા બધા ઉપયોગી આવે બાળકો માટે વડીલો માટે
તમને ખ્યાલ છે આજના ટેકનોલોજી ના યુગમાં લોકો મોબાઈલમાં વધા રે વ્યસ્ત હોય છે.
સકી વાત છે તેના કારણે તો ઘણી વાર પરિવાર સાથેનો સમય પણ ઓછો થઈ જાય છે અને મોબાઈલ ન વ્યસ્ત વધારે રહે છે.
સાચી વાત એના માટે શું કરવું જોઈએ આપડે?
એના માટે તો આપણે રોજ એક કલાક મોબાઈલ વગર પરિવાર સાથે બેસવું જોઈએ, જમવું જોઈએ. એ રીતે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ.
બહુ સારી સલા છે.
તને કઈ પરંપરા ગમે?
મને સાથે તહેવાર ઉજવવાની પરંપરા બહુ ગમે છે.
એમાં પણ તહેવારો તહેવારો સાથે સાથે સંબંધો વધારે નજીક એકબીજાની વધારે નજીક લાવે છે.
હમ્મ, અત્યારે આપડે તો દિવાળી હોય એ ઉતરાયણ બધા સાથે હોય તો મજા અલગ જ છે.
સાચી વાત છે. સાથે બેસીને બનાવેલી યાદો જીવનભર સાથે જ રહે છે ને?
બિલકુલ સાચી વાત કહી. તમને શું લાગે છે પરિવાર માં મતભેદ કેમ થાય? છે.
અલગ અલગ વિચારોના કારણે મતભેર થાય.
હમ્મ, તો તેનું સમાધાન આપણે કેવી રીતે લાવી શકીએ?
એનું સમાધાન આપણે વાતચીત કરીને કા તો પછી સામસામી બેસીને તેનું સમાધાન થઈ શકે.
હમ્મ, ગુસ્સા કરતા સમાજ સમજણ વધારે જરૂરી છે.
બિલકુલ, સંવાદ હોય તો મોટી સમસ્યા પણ ઉકેલી શકાય છે ને.
હમ્મ, આજે ઘણા લોકો નોકરી માટે બીજા શહેરમાં રહે છે.
સાચી વાત પરંતુ ફોન અને વિડીયો કોલ થી સંબંધો જોડી શકાય છે ને.
હા, એ તમે બિલકુલ સાચ થી વાત થઈ. હા, અંતર હોય પણ લાગણીઓ જોડાયેલી હોય તો સંબંધ મજબૂત રહે.
એરેક ભૂને આપણેે બધા એની ડાડી હોય.
કેવી રીતે?
વડીલું તેની જો જળ છે અને યુવાનો તેની શાખા હોય છે.
બરાબર ખુબ સરસ વાત કેવા અને બાળકો તેના ના ફૂલ અને ફળ જેવા.
બહુ સરસ ઉદાહરણ છે.
પરિવારમાં સૌથી મોટો ગુણ કયો છે?
હા, એજ તો પરિવાર નો સૌથી મોટો ગુણ
ઓહ અને બીજો?
પરસ્પર સન્માન.
બરાબર બહુ સાચી વાત કહી વિશ્વાસ અને સમાન હોય તો સંબંધ લાં બા ચાલે.
પ્રેમ હોય તો જીવન સુંદર બની જાય.
હા, કારણ કે દરેક વ્યક્તિનું જીવન પરિવાર સાથે જોડાયેલું હોય છે.
સાચી વાત છે ને ફરી
તમને શું લાગે છે, પરિવારમાં સૌથી વધારે ખુશી ક્યારે મળે? હલો
હા હા તમને શું લાગે છે, ભવિષ પરિવાર માં સૌથી વધારે ખુશી ક્યારે મળે?
જયારે બધા સાથે બેસીને હસતા હોય, આનંદ કરતા હોય.
હા અને નાની નાની પળો પણ મોટી ખુશી આપી જાય છે.
બિલકુલ સાચી વાત કહી, કોઈ ખાસ પ્રસંગની રાહ જોવાની જરૂર નથી.
હા, મને લાગે છે કે સાથે જમવાનું પણ એક સુંદર અનુભવ જ હોય છે ને.
હા, જમતા જમતા ઘણી વાતો પણ થઈ જાય છે.
હા, કેટલાક લોકો કહે છે કે આજે સંબંધો પેલા જો જોયા જોવા રહ્યા નથી, જેવા રહ્યા જ નથી.
સાચી વાત કહી તમે, પરંતુ હું માનું છું કે જો ઈચ્છા હોય તો સંબંધો હજુ પણ મજબૂત બની શકે.
સાચી વાત છે, સંબંધો માટે સમય અને લાગણી બંને જરૂરી હોય છે.
અને એકબીજાની કદર પણ જરૂરી હોય છે.
તને બાળપણમાં પરિવાર સાથે રમેલી એક પણ રમત યાદ છે?
હા, મને તો ઘણી બધી રમત તો યાદ છે ને અંતાક્ષરી, સંતાકુકડી અને બોર્ડ ગેમ્સ.
ઓહો, આ બધી ગેમ બધી રમતો લોકોને નજીક લાવે છે.
હા, આજે પણ ક્યારેક સાથે રમવું જોઈએ.
મને લાગે છે વડીલો સાથે સમય પસાર કરવો એ પણ મહત્વનો તો છે જ.
હા, તેમની પાસે જીવનના અનમોલ અનુભવ હોવો છે.
હમ, કેટલીક વાર વડીલોને સલાહ સલાહ પછી પણ, સમજમાં તો આવે જ છે ને.
બિલકુલ સા માં જીવનનો સાર હોય છે.
હા, આજે યુવા પેઢી પરિવાર સાથે શું શીખવી જોએ છે?
જવાબદારી, સમમાન અને ધીરજ.
બહુ સરસ ગુણો જીવનભર કામ તો આવે જ છે ને.
હા અને વડીલો એ પણ યુવા પેઢીની વાત સાંભળવી જોઈએ.
હા બે પેઢી વચ્ચેનો સમય હવે જરૂરી છે.
તેથી તો મતભત ઓછા થાય.
ઓછા થાય, હમ પરિવારમાં માફી નું મહત્વ વધે છે ને.
બહુ મોટું મહત્વ છે, ભૂલો બધા પાસેથી થાય છે.
હું અને માફી માફીથી સંબંધો ફરી મજબૂત બને છે ને?
હા અહંકાર કરતા સંબંધોમાં મોટા હોય છે.
બહુ સુંદર વાત કરી પરિવારમાં કેટલી વાર મજાક મસ્તી પણ જરૂરી તો હોય છે જ.
હ બિલકુલ સાચી વાત હા હાસ્ય વગર ઘર અધૂરું લાગે.
હા જયારે બધા સાથે હસવી પડે ત્યારે વાતાવરણ હળવું બની જાય છે ને.
હા અને તહેવારોમાં પણ આમ મજા અલગ જ હોય છે.
હમ્મ, દિવાળીની સફાઈ, ઉતરાયણની તૈયારીઓ બધુ યાદગાર બને છે ને!
હમ્મ. અને રસોડામાં સાથે કામ કરવાની મજા કેટલી બધી આવે.
હમ્મ.
અને કેટલી વાર તમે રસોઈ કરતાં કરતાં પણ વાતોનો ખજાનો ખુલી જાય છે.
હા શું તમને લાગે છે પરિવારિક ટીમ જેવું હોય છે ને?
બિલકુલ દરેક સભ્યની અલગ અલગ ભૂમિકા હોય છે.
કોઈ માર્ગદર્શન આપે તો કોઈ ઉત્સાહ આપે છે તો કોઈ મુશ્કેલીઓનો સહારો બને છે ને.
અને જીવનમાં સફળતા મળે ત્યારે પરિવારની પ્રતિક્રિયા કેવી હોય?
સૌથી વધારે ખુશી પરિવારને થતી હોય છે.
હા, બિલકુલ સાચી વાત કારણ કે તેમને આપણી મહેનત જોયેલી હોય છે.
હ નિષ્ફળતામાં પણ પરિવાર સાથે ઊભે રહેલો જ હોય છે ને.
આજ તો પરિવારની અસલી તાકાત છે.
અને મને લાગે છે પરિવાર એક સુ સુરક્ષિત બંદર જેવું જ હોય છે ને.
બહુ સુંદર ઉપમા, બહાર કેટલી પણ મુશ્કેલીઓ હોય પરિવાર હિંમત આપે છે.
આ આજની વાતની એક સંદેશ મળી શકે આપણને
કયો સંદેશ?
એકે પરિવાર સમય આપો, પ્રેમ આપો અને સન્માન આપો.
અને તેના બદલામાં ખુશી, સહારો અને લાગણીઓ પણ મળે.
બહ સરસ ચર્ચા કરી રહી હજુ પણ પરિવાર સાથે ઘણી એવી વાતો છે કે જે આપણે વાત સાથે બેસીને કરીએ ને તો બહુ જ આનંદ અને આપણને બહુ શાંતિ પણ મળે સાથે સાથે
હા પરિવાર તો પરિવારની જેટલી વાતો કરો એટલી ઓછી છે.
હા અને પરિવારમાં પણ જો સાથ આપે ને એકબીજાને તો પરિવારમાં કોઈ બીજા કોઈની આપણે ક્યારેય જરૂર જ ન પડે.
ખુશી, ઉત્સાહ ઘરમાં એકદમ સારું વાતાવરણ રેય છે.
સાચી વાત છે અને પરિવાર હોય ને તો તમારે લગન પ્રસંગમાં પણ ક્યારેય કોઈની જરૂર ન પડે.
આજ તો પરિવારની તાક અસલી તાકાત છે.
સાચી વાત છે ને?
કોઈ માર્ગદર્શન આપે, કોઈ ઉત્સાહ આપે.
હમ્મ, અને સાથે બેસીને
ચાલો આગળના ભાગમાં પરિવારની યાદો પરંપરાઓ અને બદલાતા સમય સાથેના સંબંધો વિશે વાત કરીશું.
હા ચોક્કસ ચોક્કસ આ વિષય પણ આપણે જયારે પણ વાત કરીએ એટલી ઓછી પડે છે એના માટે આપણે ફરી ક્યારેક આ વિષય પર ચોક્કસ આગળ વાત કરીશું આપણે.
જરૂર હું પણ ઉત્સુક છું.
હા, ચાલો.